તો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો તમે તમારે બધા મજામાં છે ને ઘરે
હ મજામાં છે અમારા અહિયાં તો પ્રદુષણનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. કે અમારા ગામડામાં તો જગ્યા જગ્યા પર. પૂરો કચરો નાખવામાં આવે છે ટટેક્ટર વાળા બી તંજ ખાલવી વા જાય છે. અને જેના લીધે અમારો અહંયા રોગચાળો ફેલાઈ ગયો છે. હોસ્પિટલમાં પણ મો મોટી લાઈનને એવું બધું ખુબ ઘણું છે. અને જેના કારણે હોસ્પિટલના ખર્ચા પણ ખુબ જ થાય છે. અમે પછી ધીરે ધીરે ગામ વાળા ને કીધું કે તમે એ વ કચરો ગમે ત્યાં ના નાખ અને અમારું ગામ ખુબ જ સ્વચ્છ છે. અને જેના લીધે એ એ ખૂબ જ સારું લાગે છે અને આ અમારા આજુબાજુના વિસ્તારો ખુબ જ સારા છે જેમ કે પીઠા પીઠા પીઠામાં ખુબ જ સુંદર જેવું છે કેમ કે તે એ ખુબ જ સ્વચ્છ છે મને એમ લાગે કે તાન ઘેર બનાવો એક. પીઠામાં કે ત્યાં ખુબ જ સારું લાગે છે. હા તે વિસ્તાર ખુબ જ સારો છે અને હા ત્યાં અમારા ફ્રેન્ડ પણ રહે છે અને ત્યાં હું છે.
હા ભાઈ હું પણ એમ તો પીઠામાં જ રહું છું અને તમે એમ તો મારી જ વાત કરો છો પરુ પીઠા કામ છે એમ તો પેલા તમે જાણો છો કે પ્રદૂષણ ન પ્રમાણે અમારા ગામડામાં ખુબ વધારે હતું પરંતુ અમારા જે બે ત્રણ માણસ હતા ત્યારે અમે ખુબ સારી તમારા ગામને સ્વસ્થ બનાવ્યું અને ઘણા ઘણા બધા લોકોને જાગૃત કર્યા કે ભાઈ તમે આવું નહી કરો તમે યોગ્ય રીતે ગમે તે કચરોની ફેલાવવાને ગમે ત આવું પડ્યું ગંદકીધૂમ્ર પાન કે પછી હવે વસણ નહી કરો. એટલે અમારા ગામડું પણ પેલાું બધું બધું પ્રદુષણ ઘણા બધા લોકો કરતા હતા પરંતુ હમણાં ગામડામાં તો હજી શાંતિ છે. અને ઘણા બધા લોકો અમે જે બધા કેમ્પધ કરેલા હતા. તેના દ્વારા બધા લોકો સુધરી ગયા છે અને ઘણા બધા લોકોના મગજમાં પછી નવી નવી પ્રકારની વિકાસશીલ બધું ઊભી છે અને ઘણા બધા લોકોના મનમાં એવું પણ થાય છે કે હું જયારે પેલા હું કચર કરતો હતો ત્યારે અમે હું કેમ કરતો હતો અમે આના લીધે મારા દેશને પણ નુકસાન થાય છે. અને અમારે ગામડામાં પણ નુકસાન થવાનું જ છે. કારણ કે આવું બધું ગમે તે કચરો ફેકવાથી તમે જાણો જ છો રોગચાળો કે પછી વધુ પ્રકારનો ફેલાઈ જાય છે જો જેના કારણે આપણા ઘણા આપણે ગામડા ના લોકો બધા બીમાર પડે છે એવું બધું કરે છે એટલે આપણે જેટલું વધારે પેલું કરી તે એટલું આપડે માટે સારું છે એટલે ગમે ત્યા પ્રદુષણ નીકળવું જોએ અને સારી રીતે આપડા દેશ ન એટલે કે આપ પે સમૃદ્ધ રાખવું જોઈએ. બાકી તમને ખબર છે કે ઘણા બધા પ્રકારના બધા જે પણ હોય છે તે આપણા દેશ માને કી પછી એવા. બધા હોય છે અને આ રીતે આપણા દેશને નુકસાન પણ કરે છે અને વિવિધ પ્રકારનું બધું એ લોકો કરે છે એટલે આપડે ધ્યાન રાખવું જો કે. આપણેે ગમે ત્યાં કચરો ની ફેકવો જોઈએ અને યોગ્ય રીતે કરવુ કરવુ જોઈએ બાકી તમારે શું કેવું છે આ બાબતે.
હા તમારી વાત ખુબ જ સાચી છે કે અમારા ગામમાં પણ એવો જ હતુ અમારા બાજુમાં તમારા ગામમાં તમે આ આવેલા બી હશે. અને તે કોમણા ખુબ જ સ્વચ્છ છે ગામ ખુબ જ સારું છે ત્યાં જગ્યા જગ્યા પર હો બેટર હશે અને ત્યાં ખુબ જ સારું એવું માર્કેટ પણ છે. અને બધી વસ્તુ મળી લે છે એટલે અમારા ગામ ખુબ જ સ્વચ્છ છે પણ અમારા આજુબાજુનો વિસ્તાર વલસાડ ત્યાં પણ બહુ પબ્લિસિટી છે પણ તે્યા ખુબ જ પેલું મગજ મારી પડે કે જેના લીધે આપણને ત્યાં તો કચરો જગા જગા પર જોવા મળે છે જયારે પણ હું સોસાયટી ને બાજુમાંને જો ત્યાં કચરોના પેટી રહે છે અને તે ખુબજ ગંદી રહે છે અને જયારે પણ આપણેે બહારના દેશની વાત કરીએ તે આપણને ખુબ જ સારું લાગે છે કે તેઓ હમ તેઓ ખુબ જ સારા હે સ્વચ્છ રહે. છે તે મારા ગામડા પણ ખુબ જ સ્વચ્છ રહેશે. એ પ્લાસ્ટિક ને એવું માનતા નથી તો એ કેરી બેગ એ છે કે પણ કેરી બેગ લોકોને. લઈ જવામાં ખ શરમ લાગે છે અને. હમણાં માર્કેટમાં ઘણી બધી એવી ફેશનેબલ પેલું પણ આવી ગયું છે તો તેવું ઇસ્તેમાલ કરવા જોઈએ. જો આપણે પ્લાસ્ટિક નો વધારે ઇસ્તેમાલ કરશું તો આપણા આ જગા આ જગ્યા પર કચરો નાખી રહ્યો છે કોઈ બેગ નાખી રહ્યો છે ને તે વે વેહલી પીગડતી પણ નથી હું જયારે પણ હું મારા બાજુમાંને એવું ખુલું ત્યારે પડીકાના. ને એવા કેટલા ને એવા જૂના હોય છે જેમ કે નાના અત્યારે કુરકુરયા પેલા કેકમાં આવતા હતા કે લીલા કલર ના જેવા. કે એની પીળા કલરના જે હતી એ આજે પણ મારા અહીં થી નીકળેની હતી તો મને ખબર પડ્યું કે. એ પ્લાસ્ટિક પીગળતું નથી અને વેલું લુપ્ત પણ ન થતી અને એક પ્લાસ્ટિક. તો ખુબ જ મળે છે. અને આપણે પણ એવું જ કરવું જોઈએ કે તેવા પડીકાને એવું થોડાક પ્લાસ્ટિકમાં નેવું ન રાખવા જોઈએ અને જેના લીધે ખુબ સારું લાગે છે કે આપડે અન્ય પેકેટ નેવું ઇસ્તેમાલ કરવું જોઈએ.
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે એટલે કે પ્લાસ્ટિક છે તે તો વધુ દહન થતું જ નથી અને પ્લા. આ જીવન રહે છે. એટલે એ આપણેે જો જમીન મા ફેંકી તો તેના લીધે પ્રદૂષણ ખુબ થાય છે કારણ કે. અમારા ગામડામાં પણ પહેલાં પ્રા પ્લાસ્ટિક નુ પેચણ ખૂબ વધારે જોવા મળતું હતું. અને. હમં પણ થોડું ઘણું ઓછું થઈ ગયું છે કારણ કે હવે પ્રદૂષણ જો હવે એટલે કે પ્રદૂષણ આપણે કરગટ કરવું જોઈએ કારણ કે ઘણા બધા આપણા દેશના શહેરો છે. આપણા દેશના ગામડાઓમાં છે ત્યાં આવું બધું પ્રદુષણ ખુબ જોવા મળે છે અનેના ઘણી બધી જગ્યાએ પણ આ બધો કચરો જોવા મળે છે પરંતુ એ લોકો ના સરકાર કે પછી એ લોકોના જે વડાઓ છે. તે લોકો ધ્યાન આપવું જોઈએ કે ગમે ત્યાં કચરોને ફેકવો જોએ અનેમે યોગ્ય રીતે કચરો કચરોને ફેકવો જોઈએ એટલે અમે તો ઘણા બધા પ્રયાસો કરીએ પછી અમારા ગામડું આટલું સ્વસ્થ બન્યું છે. એટલે તમે પણ આટલા બધા પ્રયાસો કરવો પડે છે કારણ કે આજ જે આધુનિકળા બાળકો છે યુવાનો છે તે ગમે ત્યાં બધું પ્લાસ્ટિક નું બધું એટલે પડીકા વેફર્સ નું બધું હોય છે ખાયને ગમેતા બધું કચરો ફેંકી દે છે બોલ્સ બધું કોલ્ડ્રિંક્સ હોઈ અને તેના લીધે આપણા દેશમાં ઘણા બધા પ્રકારના નુકસાન થવાની શક્યતા ઉભી થઈ ગઈ છે. એટલે મારે તો એટલું જ કેવું છે સરકાર ને પણ સરકારે યોગ્ય કડક નિયમ રાખવો જોઈએ અને આપડે બીજાના દેશમાં જેવું બનવું છે કારણ કે તમે જાણો છો કે બહારના ડેશમાં ખૂબ જ સ્વસ્થતા હોય છે અને એ લોકો સમૃદ્ધિ અને એકદમ પેલો સારો હોય છે કારણ કે ત્યાંના લોકોને કચરો કચરો એટલે કચરો તો ત્યાં જોવા મળતો જ નથી અને એ લોકો ના આંગણા માં બગીચો હોવું જ જોઈએ અને આરો પ્લા એટલે કે જે પ્લાન્ટ દ્વારા નવા નવા પ્રકારના બધા છોડવા પણ રૂપેલા હોવો જોઈએ એ બગીચા ખૂબ જરૂરી છે. અરે આપણા ગામમાં તો એ બધું પ્રકારનું જોવો પણડ આપડા એટલે અમુક આપડા ગામના લોકો બધા લોકો આગળ કચરો એવું બધું હોય છે. એટલે એવું બધું ત્યા નની એવુંઈએટ આપ દેશ પણ એવ રાખું જોઈએ તો આપણો દેશ આગળ વધશે અને ખુબ સ્વરછતા પ્રત્યે આગળ વધશે એટલે આપણા દેશમાં એવું નથી કે આ જે સ્વસ્થતા અભિયાનને એવ બધું ચલાવામાં આવ્યું છે પરંતુ તેને યોગ્ય રીતે કડક નિયમ એવી રીતે રાખવામાં નથી આવ્યું એમ અને તે એક વાર ચાલ પછી બંધ થઈ ગયું એ બું થયા ગતું છે. એટલે કે આપણે હવે જે આપણે સ્વચસ્છ અભ્યાન રાખએ તેના પર યોગ્ય કડક નિયમ રાખવો જોઈએ કોઈ પણ કચરો કરશે તો પછી એને ખુબ સારો એવો દંડ થશે અને આગળ જતા એ લોકોને કરવો પડશે કારણ કે આપણે જે બહારના દેશમાં એ બધી પરિસ્થિતિ આપણા દેશમાં પણ લાવવાની છે. કારણ કે આપણા બારના દેશના પણ આપણા જે આપણા દેશની બધી મુલાકાત લેવા આવે છે બાર ના વ્યક્તિ એટલે એ લોકોને એવું ન થવું જોઈ કે આપણો દેશ આટલો બધો પ્રદુષણ વાળો છે. અને ત્યાં ફરવા પણ નહીં આવે કારણ કે આપણા દેશમાં ઘણી બધી જગ્યાએ એવી બધી દુર્ગંધ હવા પણ આવે છે અને એવું બધું પણ થાય છે અને ધાર્મિક સ્થળોને ધાર્મિક સ્થળો હોય ત્યાં પણ એટલો બધો કચરો જોવા મળે છે. શું તમે કશે ગયા હોય ત્યાં પણ તમને જે ધાર્મિક સ્થળો કશે ફરવા ગયોય ત્યાં પણ તમને આવ કચરો ગંદકી એવું બધું તમને દેખાયેલું છે.
હા એક મારો ફ્રેન્ડ કેતો હમણાં જ કલેશ્વર કે તેના બાજુમાં કચરો ખુબ જ નાખવામાં આવે આટલો પવિત્ર સ્થળ કે જ્યાંમ ખુબ જ આટલું ધાર્મિક સ્થળ છે પણ તે તેઓ ગમે તે કચરો નાખી દે છે. ધાર્મિક સ્થળ પર કચરો હોવા જોઈએ નહી આ આજુબાજુ વિસ્તાર ખુબ જ શાંત હોવો જોઈએ વાતાવરણ ખુબ જ સારું આવે છે કેમ કે ગમેતા એ પવિત્ર ખૂબ જ માનવામાં આવે છે ત્યાં બધા લોકો શ્રધ્ધાડુ જાતે જાય છે અને ત્યાં નમે છે અને તે ખુબ સારું લાગે છે કે આપણે એવા ધાર્મિક સ્થળો પણ છે કે જેના લીધે ખુબ જ સારું થાય છે એક માન્યતા હા, જેવી હોય છે તો આપડણે આ તેવા તેવા વિસ્તારો ગંદકી કરવા જોઈએ ને જેમ કે ગંગા નદી ગંગા નદી ખુબ જ પવિત્ર નદી છે. પણ તે ખુબ જ સારું પાણી છે અને ત્યાં પેલો આરો આવે એ તે સાત જાતનું પાણી બનાવી શકે પણ તેમાં ખાલી એક જ એવી નદી છે કે જે હિમાલયમાંથી નીકળે છે. અને ખૂબ જ સારું પાણી છે અને તે ખૂબ જ હ પેલું પણ પણ તેમાં લોકો નાય છે અને એવું શ્રદ્ધા રાખે છે કે તે મીટી જઈ પણ દેવો સ્વચ્છ રાખો અને તેઓ ખાલી પાણી પીવા માટે બનાવેલો હતો પણ તેઓ લોકોએ શ્રદ્ધા રાખેલી કે ત્યાં નાહવાનું ત્યાં ગમે ત્યાં ફૂલ નાખવાનું અને ત્યાં બધું કરવાનું એવું બધું એ લોકોને લાગી રહ્યું હતું પણ એવું બધું ન કરવું જોઈએને એને એના કારણે નદી ને એવી સ્વચ્છ રાખવી જોઈએ જો આપણે એવું કરશું તો આપણને ખુબ જ મગજ મારી પડશે જુઓ હા, આપણને એવું કરવું જોઈએ કે એ નદી નું પાણી આપડણે પીવું જોઈએ પણ એ લોકો એ ઊંધું તે ધી બનાઇ ગયું કે બહું આગથી શ્ર્ધા તે વિચારે એટલે ગંગા નદીનું પાણી ખુબ જ સ્વચ્છ છે પણ તેઓને ચોખ્ખું રાખવો જોએ. એટલે ધાર્મિક સ્થળો ખુબ જ ચોખા રાખવા જોઈએ.
હા, ભાઈ તમારી એકદમ સાચી છે. એટલે કે આપડા આપડા દેશના ધાર્મિક સ્થળો છે જેમ કે દ્વારકા છે પછી સોમનાથ મંદિર છે. કે પછી આ મહાકાલેશ્વર તમે જે કીધું તે મંદિર છે. અને પછી જે આપડા દેશમાં એવું આવેલું રાણી જે બધી ધાર્મિક બધી પરિસ્થિતિ એટલે કે પ્રાચીન કળ બધી એવી બધી પછી સંસ્કૃતિ જોવા ત્યાં પણ એ કચરો જોવા મળે છે. એટલે કે આવી બધી સ્થળો પર આપડે કચરો જોવાની એટલે કે આવું જોઈએ જ નહી કારણ કેવા ધાર્મિક સ્થળો જો આપડે આવા બધા કચ ચરો જોવા મળશે તો પછી આપડા દેશના ઘણા બધા પ્રકારના નાગરિક છે. તે અલગ નાગરિક કે પછી બારના દેશ નાગરિક શું વિચારશે આપડા દેશ માટે? અને મને પણ હું જયારે ફરવા ગેલો છ દ્વારકા ત્યારે દ્વારકા નાવા નજીક દોર એવ ખુબ એમ એ બધું કિચડને બધું એલું ગમે તે પ્રકારના બધું કચરો બધું નાખેલો બધું જોવા મળેલું હતું અને ત્યાં એટલી બધી હવા પણ એટલી બધી સારી પણ નથી આવતી હતી અને ત્યાં એટલો બધો કચરા ના કારણે બધું દુર્ગંધન આવતી હતી અને ઘણા બધા પ્રકારના મચ્છરોને એવું બધું ત્યાં હતું એટલે સરકારે ત્યાંની રાખવું છે કે ભાઈ આવું નઈ કરવું જો દ્વારકા આટલું બધું ફેમસ સ્થળ છે અને ધાર્મિક સ્થળ છે એટલે ત્યાં આવવું નહી હોવું જોઈએ કારણ કે આપડા દેશમાં ઘણા બધા પ્રકારના ધાર્મિક સ્થળો છે ત્યાં આવું બધું કચરો પાણીની બોટલ એવું બધું જોવા મળે છે એટલે એવું બધું નહીં હોવ જોએ કારણ કે આપડે જો આવું બધું કરશું તો પછી આપડે ક્યાં જશું અને આપડા જે આપણા દેશના બધા નાગરિક છે એમ તો બધું એમ તો સ્વસ્તા બધા રાખે છે પરંતુ અમુક લોકોનું માઇન્ડસે એટલું આપડા જેવું નથી હોતું. એટલે ગમે ત્યાં કચરો ફરી ગમે ત્યાં થૂંકે છે ધુમ અને ગમે ત્યાં આપેલું આમ સિગરેટ પીને ગમે ત્યાં આપેલું એ ઠૂઠા ગમે ત્યાં ફેંકે છે હવામાં પણ જે અસર જુમા જાય છે તે બધા આસપાસમાં જાય પછી ઘણા બધા લોકોને અસર પણ કરે છે એટલે એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. બાકી તમારે શું કેવું છે આ બધા વ્યસન કરતા લોકોને તમારા સે એટલે કે આ જે વસંત કરતા લોકો છે તે લોકો સુધારવું ખુબ જરૂરી છે ને ભઈ
હા, તમારી વાત સાચી છે કે વ્યસન કરવું જોઈએ ને ઘણા ઘણા સ્પોર્ટ મેન છે તે તેઓ આને હાઈડર રાખવા છે જેમ કે વિરાટ કોહલી ખુબ જ સારા એવા રમે છે અને તેઓ ફિટનેસ પર ખુબ જ સારો એવો ધ્યાન આપે છે. જો એક દસ રૂપિયાની સિગરેટ એવ બે પેકેટને પીતા હશે, તો તે દસ રૂપિયાની ક્યાં આવેય તો પચીસ રૂપિયાનીને એવી એક આવે છે આ દિવસના બે પણ પીસે પણ એવ કાજુ બદામ ખાવ જોએ. અખરોટ ખાવા પિસ્તા ખાવા છે પજાર રૂપિયામાં ખુબ જ આવે જ કેને એક ટાઈમ નું પ્રોટીન પટી રાય બે ટાઈમ ના ખા એમાં. એક ટાઈમ પણ સિંગ ચણાને એવું પણ ખાઈ શકે તેવું. અ ચાલો આપણે એજ રીતના આગળ માં વાત કરીશું.
હા ભાઈ સારું હવે પ્રદુષણ વિશે આપણે આગળ પણ વાતચીત કરીશું ભાઈ સારું મળે ભાઈ.
હા.